કઈ નહી ભાઈ બેઠા થા
જો તમારે ત્યાં લાયક છેકે, નઈ
હા તો લાઈટ અમારે ત્યાં છે
અમારે ત્યાં તો નહીિ આજે રવિવાર છે, તો બી લાાઈટ કટ કર નાખી
અરે રે લાઈટ કટ હોય એટલે બઉ તકલીફ પડી જાય કેમ કે જીઓન આખું ઇલેક્ટ્રિસિટી ઉપર નિર્ભર બની ગયું આપણું
હા એ જ નાના જોવાનો દિવસ હોય આખો અઠવાડયું કામ કર્યું હોય ને રવિવારે આરામ કરવાનું હોય અને સવાર સવારમાં સાત કે તો લાઈટ બી જતુ, રહ્યો હજુને શું કરીએ વેલા ઉઠવુ પડ્યું આજે રોજની જેમ
અચ્છા એ તો છે એ આપણે કેવું કે ટેવ પડી ગઈ ઇલેક્ટ્રિસિટીની કે ભાઈ પંખો છે કે લાઈટ છે તો એના વગર રહી જ ના શકે. હવે તો એસી જોઈએ કે ભાઈ ઘરમાં એસી હશે, તો જ ઊંઘ આવશે બાકી ઊઘ બી નહી આવે એટલે આદત પડી ગઈ ને એટલે હવે અડધા કલાક માટે બી લાઈટ જતું રહે ને તો એવું લાગે કે આમ એક શરીરનો એક ભાગ જતો રહ્યો હોય.
હા એ અડધો કલાક લાઈટ જતી રહે એટલે ગરમી ગરમી થઇ જાય. કે ભાઈ આ નહી, આ નહી, આ નહી. પછી મોબાઈલ જોઈએ આપડે આખો દિવસ તો કે મોબાઈલમાં ચાર્જિંગ ના હોય એજ વખતે પાછું લાઈટ જાય.
અને પછી આપડે મોબાઈલ વગર બી રહી શકીએ તો નહી યાર કેમ કે રોજનુ આપડે ટેવ પડી ગયું હોય કે નવરા હોઈએ તારા ફેમિલી જોડા ના બેસે, મોબાઈલ લઇને બેસયા એટલે પછી એ બી થોડુક એ થાય કે પછી મ ચાર્જિંગ નહી તો મોબાઈલ જોવાય નહી. એટલા પછી અને લાઈટ છે, નઈ એટલે ચાર્જ બી ના થાય એટલા પછી એમાંય તકલીફ પડે આપણા
હા એજ ને કેમ કે જો પેલા કેવું હતું કે ભાઈ ઇલેક્ટ્રિસિટી નથી તો બી લોકોનું જીવન ચાલતું હતું અને એ લોકો પાસે તો ભી ભરપૂર ટાઈમ તો એકબીજાને મળવાનો, એકબીજા સાથે વાતો કરવાનો, એકબીજાના ઘરે જવાનું પણ અત્યારે કેવું કે એટલી બધી સગવડો છેકે, તમારુ જીવન સરળ બની જાય તો ભી લોકો પાસે ટાઈમ નથી કે ભાઈ કંઈક જઈએ, કઈક બેસીએ,
હા એ તો છે કે ભાઈ એક બીજાને ઘરે જાય. તો બી એવું નહી કે ભાઈ વાતો કરીએ, કે ત્યાં ત્યાં બી જઈને કેવુ કે મોબાઈલમા છે, તો એમાં લુડો રમે પછી કઈક હોય તો કે કોઈ કે ચાર જણા ભેગા તો થાય પણ આમ પેલા જેવા આમ ભાવ ના હોય એકબીજાના કે ભાઈ આયા મળ્યા એવી રીતે કઈ ના હોય અંદરથી.
હા એજ એજ. હવે જેમ કે ઇલેક્ટ્રિસિટીનું આપડે કહીએ, તો કેવું કે પેલા લાઈટ હતી નહી, બધા વાયરા મતલબ ઝાડ નીચે બેસતા એવું બધું અત્યારે કેવું કે લાઈટ આઈ ગયું. તો ઘણા બધા પ્રશ્નો ઊભા થાય જેમ કે અત્યાર અડધા કલાક માટે બી લાઈટ ગયું હોય ને, તો ફ્યુચરમાં ભી વિચારવા લાગે કે એક દિવસ સુધી લાઈટ નહી આવે તો લાય ફોન ચાજિંગ માં મૂકી દઉ. લાઈટ ચાર્જિંગમાં મૂકી દઉં, લેપટોપ મૂકી દઉં, અને ઘણી બધી વસ્તુ એવી કે ભાઈ ચાર્જિંગમાં મુૂકવા દે લાઈટ નહીં હોય તો, કામ લાગશે એવી બધી ચિંતાઓ અલગ આવી ગઈ.
હા એ તો છે કે કેમ પણ એમની જરૂર બી હોય કે ભાઈ આપડું કામ જે છે આ તો પછી એની જરૂર પડે ભી ખરી. કેમ કે અ જો એ કામ નહી કરે તો આપડું આગળ કાલના માટે કઈક પૈસો જોઈએ તો એ બી ના મળે એવો થાય એટલે એ બી લોકોની ચિંતા તો બરોબર છે. પણ હવે જમાનો એ રીતનો છે આ તો બરોબર છે બધું એમ
એવી વાત સાચી કે ભાઈ જે જરૂરિયાત છે એ મુજબ જરૂર પડે સાધનોની પણ કેવું કે? અત્યારે તમે જોયું છે કે ઇલેક્ટ્ર ઇલેક્ટ્રિસિટી આવી ને એના પછી એક ગેરફાયદો મને લાગ્યો કે જમવાનું મોડો ટાઈમ થઈ ગયો. જેમકે અત્યારે આપણે કેટલા દસ વાગે જમીએ આઠ વાગે જમીએ નવ અગિયાર બધું લેટ થઈ ગયું પણ પેલા લાાઈટ નથી ને તો લોકો કેવું કરતા કે છ પાંચ છ વાગે ને એટલે બનાવી દેતા અને સાત વાગે તો પેલા ખાઈ ભી લેતા. અને આપડા પુરાણો પ્રમાણે જોઈએ ને તો સંધ્યા સમય ના પેલા કઈક એવું હોય કે ખાઈ લેવાનું તો એ સારું ગણાય.
હા એ વાત સાચી હું આ મારા નાના નાની ના ઘરે જતો. તો અમે અહિયાં અમારા ઘરે જુઓ ને નવ દસ વાગ્યા પછી જ ખાઈએ અને ત્યાં નાના નાની ના ઘરે તો સાત વાગ્યા સુધીમાં તો ખાઈને બધા આઠ વાગે તો ઊંઘીબી જાય એવું. કે આઠ વાગે તો સુઈ બી ગયા હજુ તો આપડે બારેક વાગ્યા સુધી જાગતા હોઈએ અનેને આ લોકો આઠ વાગ્યા સુધી તો સુઈ બી‌ જાય.
હા એ બી વાત સાચી કેમ કે, કેવું લખેલું એમાં મતલબ પુરાણોમાં કે ભાઈ એક ટાઈમ હોય ને નવ દસ વાગે સુઈ જવાનું પાંચ છ વાગે ઉઠી જવાનું એ બેસ્ટ સ્લીપ સાયકલ ગણાય કેમકે બારક વાગે
અડધ રાત્રી નો સમય ગણો કહેવાય ને તો એ ટાઈમે કેવું કે માણસ ને ઊંઘ આવે ને એ અલગ આવે એવું કઈક છે ભાઈ હો.
અને આપડ આપડો કેવો સમય કે બારેક વાગે ઊંઘી એ જ એટલે એ અલગ પડી ગયા આપણે જુદા પડી ગયા.
હા એ છે કેમ કે જુઓને આપડે બારેક વાગે ઊંઘી એટલે પછી સવારે બી મોડા જ ઉઠ્યા અને એમાં એવું કહેવાય છે કે જે, પાંચ વાગ્યા પેલાના એ ઋષિ મુુનિઓનુ કેવાય ઋષિ મુુનિ એટલે કે જે પેલ એ ઋષિ મુ આપડા ભગવાન ન સ્નાન નો ટાઈમ કેવાય પછી સાત વાગ્યા પહેલા ન જે હોય છ કે સાત વાગ્યા પેલા એ ઋષિ મુનિઓનો કહેવાય. અને જે આઠ વાગ્યા પેલા ન હોય આઠ વાગ્યા સુધીમાં તે માનવો નતા અને જે આઠ વાગ્યા પછી જે નાાઈ ને તૈયાર થાય એ પછી પેલો રાક્ષસી વૃતિ માણસ નો કેવાય એમ. એટલે આપડે તો જુઓ ઉઠીએ છે આઠ નવ વાગ્યા પછી એટલા જોવા અને નહી પછી દસ અગિયાર વાગે એટલે પછી રાક્ષસી વૃતિ માં આઈએ આપડે એમ.
હા એ જ ને. આપડે કેમ કે કમ્ફર્ટઝોનમાં આવી ગયા કે ભાઈ ઇલેક્ટ્રિસિટી આવી ને તો પેલા તો કેવું કે લોકો બાર ઊંઘતા એટલે પાંચ છ વાગે એટલે કેવું કે અલગ અલગ જુદા જુદા જાનવરો નો અવાજ ચાલુ થઇ જાય જેમ કે આપડણે હલો શું કેવાય?
ચકલી એ બધું આજુબાજુમાં બોલવાનું ચાલુ થઇ જાય.
હા એટલે કેવું કે તમારે એ પછી ઊંઘ ઉડી જાય અને એ નેચરલી જે ઊંઘ ઉડે ને એ અલગ જ ઊંઘ ઉડે મતલબ અત્યારે આપડે કેવું કે ઊંઘીને ઉઠ્યા હોઈયએ ને દસ કલાક ભી ઊઘલાઈ લીધી હોય તો ભી થા કેટલું મહેસૂસ કરીએ. અને એ પાંચ છ વાગ્યા વાળી ઊંઘ અલગ જ હોય કે ભાઈ પૂરી પૂર્ણ થઈ ગયું હોય. અને કઈ ચિંતા જેવું ના હોય.
તોછ હો કે એ વખતે પણ એમાં એવું હતું કે આપણે આજુબાજુ મળતા ભાઈબંધો જોડે રમતા. એવું બધું હતું એટલે આ મનની શાંતિ બી હતી થોડીક. ભલેને આપણે સ્કૂલ માં કે ગમે તે ટેન્શન હોય પણ એમ મળતા એટલે મને હળવું થતું અને આ ઊંઘતા બી વલા કેમકે આખો દિવસ ભાઈ બંધો જોડે રમ્યા હોય એટલે થાક લાગ્યો હોય એટલે પછી સુ ગયા ત રાત્રે વહેલા. અને સવારે બી પણ અત્યારે એવું કે નાનો છોકરો કે રમે તે રમે ખ રમ્યા તો ના જ ખાલી મોબાઈલ માં એકબીજા ને કે ભાઈ ચલાઈ ગયા રેન્ક પૂછ કરીએ ફ્રી ફાયરમાં. એમ કરીને બધા રમ્યા મોબાઈલ માં ભેગા થઈને બી. ભલે ને આખું દસ જણાને ટોળું હોય તો એ ક્રિકેટ કે ગમે તો બીજું કઈ ના રમે. મોબાઈલ માં ગેમો ટીચી ખાય અને એને એમાં પછી કે મનની શાંતિ તો ઓછી છે અમાય એટલે રાત્રે બારેક વાગ્યા સુધી રમે અને પછી અવારે મોડા ઉધ એ બધું પાછું ચાલુ રે અને પછી મમ્મી હું તો થાગી ગયો મને તો માથું દુખ અલગ પણ ભાઈ ગયો તો ખરો આખો દિવસ મોબાઈલ માર્યા કોઈ જોડે હખી રીતે વાત નહી કરતો તો પછી કેમ ન ઉમેર પડે.
એજ ને ને બીજું કેવું કે ભાઈ સવારે ઉઠવાનું ના ઉઠવાનું કારણ કે ઇલેક્ટ્રિસિટી કેમ કે પેલા લોકો બહાર ઊંઘા ઊંઘ ઉડી જતી. અત્યારે તમે ચાર દિવાળીના વચ્ચે ઊંઘો એટલે કઈ અવાજ ના આવે કસરત નઈ મસ્ત એસી કે પંખા ન વાયર આવતો હોય તો તમને કઈ રીતે તમારી ઊંઘ ઉડે.
હા એ તો વાત છે કે ભાઈ બધું ભંધ કરીને બેઠા હોય ને અને જો જુના હતા તો ગાડીમાંય આપડે અત્યારે તો ગાડી માં ક્યા એસી આ આવી ગઈ એલઈડી આ આવી ગઈ. હા અને તે બધી વસ્તુ જે ઘર માં હોય બધી આવી જાય. ચાર્જ પોર્ટ બી આ ગયું બાઈક માં આ આવી ગયું ચાર્જ પોર્ટ તો. બાઈકને એક્ટવામાં હવે હવે એટલું બધું એ થઈ ગયું કે બાઈક બી નહી છોડી આ લોકોએ. અને સાયકલ બી નહી છોડી હુતો કઉ છુ, કે સાયકલ બી ઇલેક્ટ્રિકલ આવી ગઈ છે. હ
હા
હા એજ ને કેમ કે જેમ જેમ કમ્ફર્ટ ઝોનમાં આવીયે ને એટલું આપડે વધારે કમ્ફર્ટ જોઈએ જેમ કે પેલા કમ્ફર્ટ બધા ઝનમાં નથી તો એમને કેવુ કે ચાલ્યું જ હતુ, હવે તમને એક વસ્તુ સરળ બનાવીએ ને તો બીજાના મનમાં જાગે કેટલે આ વસ્તુ સરળ બનાવું હું ત્રીજાને મનવા જાગે તથી સરળ બનવ હવે બાઈક વાળું તો જ કેવું કે અત્યારે ડિલવરી વાળા જે હોય છે ને એમને થોડું સરળ પડે કેમ કે ઝોમેટો સ્વિગીની ડિલવરી કરતા હોય તો કેવ આઠ આઠ કલાક બાઈકમાં જ જોય અને ફોન માંથી જ બધું ઓપરેટ કરવાનું હોય એને તો એમને થોડી સરળ પડે કે ભાઈ ચાર્જિંગ પતી જાય તો શું કેવાય યુએસ બી પોર્ટ લગાવને કરી શકે
હા એ તો છે આવા પણ જોુવા ને હ આપડા પેલા મમ્મી પપ્પા મમ્મી ને લોકો કપડા દેતા વાસણ દેતા હ માટે વોશિંગ મશીન આયો ડિશ વોશર આ ગયો પછી કે કે આરો વોટર છે તે એને લીધે એમનુ બી શરીર આમ હવે કામ કરવા જાય ને વધારે કઈ તો આમ ના થઈ શકે કે ભાઈ હુ, તો થાકી ગઈને આમનેમ એટલે એવું છે કે બધી જગ્યાએ આમ બધું કમ્ફર્ટ ઝોન માં લઈ દીધા માણસ ને આમ થોડા નબળા કરી દીધા ને એવું પછી છેલ્લે
હા એજ હ અતાર પચાસ સા સાઈઠ સિત્તેરર ની ઉંમર વાળા જે બી હશે ને એ આપડા કરતા વધારે કામ કરી શકશે કેમકે આપડે એટલા કમ્ફર્ટ ઝોનમાં ઘુસી ગયા
હમ એ તો ક્યા
સારું ચાલ પછી મળીએે કોઈક દિવસ
હઠ